અવાજ આવે છે મારો
હોવે અવાજ આવે છે
કેમ છો શું કરતા હતા
અ સર ફોન વાપરતા હતા કાર કે આખો દિવસ ઇન્ટરનેટ એટલું બધું આવે છે ને કે એમ થ ફોન જોજ કરી
હા એ તો છે અનલિમિટેડ ફાઈવજી ડેટા થઈ ગયો છે અને પાછું એવું નહી કોઈ એક કંપનીમાં એરટેલ જીઓ વડાફોન બધેમાં જ ફાવજી અનલિમિટેડ મળે છે અત્યારે તો એના કારણે લોકો બધો ફોનનો દુરપયોગ જ વધી ગયો છે
પેલા તો એવું હતું કે ખાલી ને આપડે થોડુંક પણ એ પણ ફોટો પણ અપલોડ કરવો હોય ને તો આપણે સારું બેલેન્સ આવતું કે ભાઈ સીધા ફોટાના પાંચ એક રૂપિયા જે કપાઈ જશે વિચાર જ નથી થતું કોઈ પણ સો ફોટા મુકવા કે હજાર ફોટા મુકવા થોડો વિચાર નથી થતો કે ભઈ તરત જ ફાઈવજી છે તરત અપલોડ કરી દઈએ
હા પાંચ મિનિટ પણ ના થાય પોટા મુકતા આપણને
એ સ્પીડ જ એટલી બધી આવે છે થર્ટી એમસની સ્પીડ આવતી હોય થર્ટી તો મિનિમમ મા આવે છે સો બસો ત્રણસો એમ બી બી એસ ની સ્પીડ આવતી હોય છે
હા એ તો છે એટલી બધી સ્પીડ આવતી જ હોય છે આપણામ આજે ફાઈવજી આવ્યું છે ને તો મને તો એવું લાગે છે કે ફાઈવજી ના કારણેને લોકો બધા કામ ધંધો જે કરે છે ને મતલબ વિધ્યાર્થીઓ જે મતલબ ભણવાનું કરે છે તો એ ભણવાનું ઓછું કરે છે જેને ઓછું થતું જાય છે અને આ બધું વધારાને જે વિડીયોઝ હોય છે રીલ્સો બધું કામ વગરનું એ બધું વધારે જોવાનું થઈ ગયું છે બધાનું
અને જે ફાઈવજી આવ્યું છે એ કોઈને જે બિઝનેસ કરતા હો એમને તો બધાને ફાયદો જ છે પણ જે ફાયદો વધારે કોન ફાયદો કરે છે કે જે બધા ગેમો બહુ રમે છે સવારે ચાલુ કરી પેલા તો શું થોડુંક ઇન્ટરનેટ આવતું ફોઉર જીબી જેવું આવતું વધારતા આવ અને જો વધારે કરવું હોય તો પછી એસ્ટ્રા પૈસા એક સારા મળતા તા જેનાક ની એ ગેને પછી બધ વિડીયો હોય સરતાથી આપડે જોઈ શકીએ આ જે ઓનલાઈન બધી ગેમો આવે છેમે રમતા હોય પબજી રમતા હોયી એવી એવી અલગ અલગ જાતની જેમ આવે આખો દિવસ બાળકો ગેમ રમ રમ કરતા હોય
હા એ તો છે વિદ્યાર્થીઓ અને બાળકો છોકરાઓ જે તમે કહો બધા ગેમો જ રમતા હોય છે અમે પણ શું કેવાય જયારે અમારે કોલેજમાં ફી ફ્રી લેક્ચર પડે ને તો અમે આખું ક્લાસ નું ગ્રુપ હોય એમાંથી જે ગેમ રમતા હોય ને ગેમ ચાલુ કરે પછી કસ્ટમ બનાવે અને છ છ જણાની ટીમ બને અને પછી હામ હામે રમે ભેગા થઈને બધા દોઢ કલાકે ઓમ જોવા જઈએ તો બધા સાથે ભેગા મળીને રમીએ ને તો પાછું મજા આવે એના કારણે વધારે મજા આવે પણ એટલા મા છે કે મમમ કરતા હોય છે ને જે એક વધારે પડતું ખરાબ વાત છે. ઓમ ક્યારેક થોડાક સમય માટે રમે એ વાંધો ના આવે.
હા એમને ફાઈજી ઇન્ટરનેટનો ફાયદો એમને બધી ઇન્ટરનેટમાં જે અહી અહીંન અભ્યાસ કરતા હોય કોલેજમાં હોય શાળામાં હોય એના માટે ઉપયોગ કરવો જોઈએ અની બધું આન આવી રીતે ઉપયોગ કરી રહ્યા છે.
હા એટલે જ ને મેન ફાઈજી નો ઉપયોગ આપડે આપડા સારા માટે કરો જોઈએ એની જગ્યા આપે આપડા ખરાબ મા
અ શિક્ષણ અને બિઝનેસ ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ વધારવો જો
હા અને આપડે
કેમની અંદર કેનામ બધામાં
હા અને સોશિયલ મીડિયા ઉપર આજકાલ ખાલી ગેમમાં ને પરંતુ સોશિયલ મીડિયા પણ લોકો એટલું બધું વાપરે છે ફ્રી ઇન્ટરનેટ થઇ ગયું છે ને તો પેહેલાના જમાનામાં એટલું બધું નહતા વાપરતા મતલબ આજથી પાંચ વર્ષ પહેલા પણ સોશયલ મીડિયા એટલું બધું નતું વપરાતું જ્યારે ફાઈવજી આવ્યું ને અનલિમિટેડ એના પછી તો સોશિયલ મીડિયામાં જ્યા જોઓ ત્યારે સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન જો હોય કદી ઓફલાઈન દેખાય નહી એવું ચોવીસ કલાક આપણને ઓનલાઈન જ દેખાય જ્યારે આપડે સોશિયલ મીડિયા ચાલુ કરીએને તરત જ એ ઓનલાઈન જ હોય ભાઈ કે
કોઈ પણ જે મેસેજ મોક મોલીએ કે ભાઈ આનું કામ છે એક્ટિવ જ હોય ત્યારે અને તરત જ આપડે આપડો જે કોઈ પણ મેસેજ મુકેલો એને એપ્લાય તરત સેકન્ડમાં આપી દે.
હા એટલે ને ઓમ હું તો વધારે પડતો નથી વાપરતો સોશિયલ મીડિયા પરંતુ ક્યારેક ક્યારેક વધારે પડતો પણ યુઝ થઈ જાય છે ઓમ મારે પણ ક્યારેક મેસેજ આવેલા હોય જરૂર તો એ મેસેજો પણ જોવાતા નથી. એવુ બધું થાય છે કારણ કે ક્યારેક વ્યસ્ત આખા દિવસ વ્યસ્ત હોઈએ તો પછી એના કારણે આપડે નવું કઈ જાણી શકતા કે મેજજ જોવાનો ટાઈમ આપણને મળતો નથી અને ક્યારેક તો આખો દિવસ ફ્રી હોય ને તો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ચાલુ ચાલુ જો કોક જરીક મેસેજ કરે તો તરત એને રિપ્લાય આપી દેવાનો તરત રિએક્ટ
અહી ઇન્ટરનેટ આપડે એમ વાપરી છે એના કરત બધું ઓનલાઈન મીટિંગો થતી હોય એનામાં મા આપડે અંદર જોઈન થઈએ તો એમ વિશે કઈક જાણવા મળે બિઝનેસની પણ ઓનલાઈન મીટિંગો થતી હોય ભઈ અવમાં મળતા બાળકો એમના વર્ચ્યુઅ ક્લાસ થતા હોય. ટ્રેનિંગિ મિનેટમાં થતી. આપડે એમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની જરૂર છે. અને આપડે બધું ઓનલાઈન ગેમિંગ સોશ્યલ મીડિયા એમ બધું ઇન્ટરનેટ વાપરી છે. ખોટો ઉપયોગ પણ થઈ શકે સા ચો પણ ઉપયોગ થઈ શકે.
અને એક ખોટો ઉપયોગ
ચારન વિ એક સુકા કરો.
હા એ તો છે અને પાછો એ જે ખોટો ઉપયોગ કરીએ છે એ પાછું પર્યાવરણ પર પર્યાવરણ પર અસર થાય છે કારણ કે તમે જોતા હશો કે ઘણી જે પક્ષીઓની જાત હોય જે લુપ્ત થવા માંડી છે જેમ કે ચકલીઓ છે. ચકલીઓ થોડી ઓછી દેખાવા માંડી છે હવે. દેખાતી થઈ ગઈ છે આ જે મોબાઈલ ના ફાઈવજી ના રેડયો સટ ટલા બધા હોય છે ને કે એના કારણે જ આવી રીતે બધી પક્ષીઓને બધાને ખુબ જ નુકસાન કરે છે આ રેડયો સ અને પડા શરીર પરમા એટલા જ નુકસાન કરે છે મગજ ઉપર નાના બાળકોના પરંતુ આપડે સમજતા નથી એ વાતને.
એ તો બધું આપડે સમજવા જરૂર પાછું ફાવજી નેટવર્ક કરવા કેટલો બધુ ખર્ચ થાય છે અને એ હજી દરેક વિસ્તાર ફાવજી આયું પણ નથી ગામડાની અંદર ખાસ કરીને ગામડામાં ફાઈજી સમય લાગશે સ્માર્ટફોન હજી એટલા બધા નથી આવી તો ગયા એટલા બધા હજી આયા નથી એ ગામડા ની અંદર પણ છે અને આપડે બધા એમ ફાઈજી નો ઉપયોગ કરી છે જરૂર પણ નથી એટલી બધી એટલો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે
હા એ તો છે અને પાછું એ જે ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે આપણા સારા માટે ઉપયોગ કરતા હોય તો તો વાંધો નથી પરંતુ એનો દુરયોગ જ થાય છે ઉપયોગમાં
અને ફાઈવજી ના કારણે હવે આપણો જો આપ ફાધર હોય મધર હોય એમના બધા મોબાઈલ નંબર હોય હ આપણને આવડતા નથી બરાબર ફાઇવ જી ઇન્ટરનેટ છે કે એને બધું ધું મળી ને બતાવી દેશે એલે હ તરત જ આપણે અંદર થી બેસું અને આપ ફોન ના હોય અને આપવી મરજન્સી આવી ગય હોય તો આપણે ફોન નંબર બધું આવડ બધું આપણે જાતે યાદ રાખતા હવે ઇન્ટરનેટ ને બધું આવી ગયું છે તો બ બો અંદર આપણે ઇતેરન્ટ સર્ચમાં મારસુ આવી જશે
હા ફોનમા જ સેવ થઈ જાય આપડ ઈન્ટરનેટ ની મદદ થી સચ ઇન્ટરનેટ ની મદદ થી સર્ચમાં મારીયે આપણને બધું એવું મળી જાય અને એટલું નહી પાછું જો આપે કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ કે એ બધું બનાવ્યું હોય તો એ બધું પણ આપણને પેલા એ ના યુઝ નેમને પાસવર્ડ ને બધું યાદ રાખવું પડતું હતું પરંતુ જયાર આ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થઈ એનાથીને લોકોને બધાને આ બધું યાદ રાખવાની ઝંઝટમારી જતી રહી જેવો મોબાઈલ નંબર નાખે એવું ઇન્ટરનેટે એની મદદ થી ફાઈ કર લે બધું
હવે હ આયુ સ્માર્ટ સિટી ટીમ ના પ્રજેક્ટ બધા બાર મળતા હોય તેના હાફિક નું હોય બધું ઓટોમેટિક થઈ જતું હોય પછી મા લાઈટો આવી બધી ઓટોમેટિક થઈ જાય ઇન્ટરનેટ દ્વારા સાર થઈ જતી હોય પછી એને હોસ્પિટલ ની અંદર બધું ફાઈવ જી ઓટોમેટિક કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એ ઓટોમેટિક આવી જાય ફાઈવ જી ઇન્ટરનેટ છે બધા એમને વાપરવાના એનામાં પણ એટલું બધું ઉપયોગી થઈ ગઈ ડૉક્ટર ને બેઠા બેઠા હોસ્પિટલની અંદર કોઈ પણ માહિતી હોય બધી આવી જાય સ્કૂલમાં પણ સર ને કોઈ પણ માહિતી જોયતી હોય આ તરત જ આવી જાય છે
હા એ તો છે બધી જ માહિતી આપને શુ
અને પાછી ઉદ્યોગ છે માં પણ આપણે બિલલો બનાવી છે ખરીદીના વેચાણ ના એ બધું ઓનલાઈન થઈ ગયું છે પેલા ઓનલાઈન કઈ નોતું બધું પેમેન્ટ કરવું કોઈ પણ વસ્તુ કરવું હોય તો એનું જ ચાર્જ વધારા હતો હવે ઇન્ટરનેટ મફત મફત થઈ ગયું ઓછા ચાર્જમાં ઇન્ટરનેટ વધાર આપે છે એટલે એના કારણે બધું મશીનો બધામાં ઉપયોગી થતું થાય છે અને કેમેરા હોય તો એનામાં આપણે ઘરે બેઠા ઉદ્યોગોને જોઈ પણ શકીએ છીએ
હા એ તો છે એ બધી વાત તમને સાચી કહી કે ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો કરી શકીએ આપણે જે પ્રમાણે ઉપયોગ કરીએ એ પ્રમાણે આ નક્કી થાય કે આપણે જે ઉપયોગ કરીએ આપણા માટે સારો હોય તો વાંધો ના આવે પરંતુ આપણે જે ઉપયોગ કરીએ આપણા માટે જ ખરાબ સાબિત થતો હોય તો એવો આપણે દુરુપયોગ ના કરવો જોઈએ. આપણે જ જાતે સમજવું જોઈએ એ બધું
કોરોના આપ બધું લાઈવ ક્લાસ હોય કે લેચર બધું આપ એના કરી ફવ જી ઇન્ટરનેટ આવી ગયું હોય એટલે એમાં બ વિચારનું આવતું જ નતું. તરત દસ વ ખ બે જતા સવારે બપોરે સાંજ ત એટું બધું વિચારવું મળતું ને કે હાર પૈસા વધારે થશે તો, ખર્ચો વધી જશે તો શું કરશું આમ બધું પણ હતું અને હવે આપડ ક્યાક જવું પણ હોય એક શહેરથી બીજા શહેર તો આપણે ઇન્ટરનેટમાંથી બધું હી કે અહી ટ ટાઈમ થશે અને લાઈવ પણ બતાવી દે છે કે અહીંથી મળવાનું અહીથી મળવાનું આ બધું પણ ફાસ્ટ થઈ ગયું છે. કામકાજ
હા એ તો છે તમારી વાત સો ટકા સાચી. કે બધું ઇન્ટરનેટ નો ઉપયોગ.
નવી નવી નોકરીઓ પણ ઊભી થઈ ગઈ છે. હ સોફ્ટવેર છે. સાયબર સુરક્ષા છે મેજમેન્ટ કરી એવા બધા ગ એનો ઉપયોગ બ જ થાય.
હા એ તો છે ઘણો બધા ઉપયોગ ઓછો થાય વધી ગયો છે, ઇન્ટરનેટમાં
અને ભારતમાં ધીમે ધીમે ફાવ જી નું પ્રમાણ વધતું જ જાય છે આપડેજી ભારતમાં ફાઈવ જી જ આવ છે. બીજી બધલ સિક્સ જી, સેવન જી એમ કેમ ગેમ પહોંચી ગયા છે.
હા એ તો છે. તમે પણ સાંભળ્યું છે.
નું છે. ભવિષ્યમાં
અને એ કેટલું નુકસાન કરશે ફાઈવ જી થયું એટલું બધું નુકસાન કર એવું તો
હા, એજને એ બધું વિચારવા જેવું જ છે.
હા, સારું તો આપડે પછી વાત કરીશું આના વિશે બાય